કર મિત્ર. હા મિત્ર સારું છે ઘરે બધ .
હ મિત્ર ને હમણા તમારું કેવું ક ચાલી રહ્યું છે ભણવાનું?
હા મિત્ર હવે ભણવાનું તો હવે મિત્ર થોડું વેકેશન છે એક્ઝામ આઈપી હવે મિત્રો થોડું રિઝલ આવે એની રાહ જોતાશે. રિઝલ આવે પછી કે થોડું કોલેજમાં જવું પડશે અને ફોર્મ ને એવું ફોર્મની પ્રક્રિયા જે સે કરવો પડશે અને હોસ્ટેલ માટે પણ ફમ ભડવું કારણ કે રિઝલ પર આધાર છે કે રિઝલ કેવું આવે. એના પર આધાર છે. જો રિઝલ્ટ સારું આવે તો થોડું સારું લાગશે કારણ કે હોસ્ટેલમાં તરત તજ એડમિશન મળી જશે અને જો એ થોડું ડાઉન આવ શે તો થોડું તકલીફ પડશે પરંતુ
હા મિત્ર તમારી વાત તો સાચ ચી છે, કારણ કે રિઝલ્ટ તો સારું જ આવવું જોઈ. તો મિત્ર આજે હું તમને થોડીક આ માહિતી તમારા પરથી મેળળવા માંગુ છું. એક વિષય ઉપર તો શું મારે મા પાસે થોડો ટાઈમ છે? તો મિત્ર મારા જે અ વિષયનું નામ છે એ સ્ટાનિક તેહવારો અને પરંપરાઓ. મિત્ર તમને ખબર જ અહે કે જે આપડા અલગ અલગ સ્થાન છે, અલગ અલગ અ જગ્યાએ અલગ અલગ તેહવા રો ને પછી એના લગતા અલગ અલગ એ એવી પરંપરા ઉજવવામાં આવે છે. તો મિત્ર ખબર જ છે કે આપડા દેશમાં અલગ-અલગ એવા બધા તહેવારો ઉજવવામાં આવે છે. જેમાં અમુક એવા તહેવારો હોય છે. તે બધા માટે સામાન્ય હોય છે. કોમન હોય છે. તમને ખબર હશે. જેમ કે, રક્ષાબંધન છે. અ દિવાળી છે. હોળી છે. ધૂળેટી છે. કે પછી બીજા એવા અલગ-અલગ તહેવારો છે. તે આપણા દેશમાં ઉજવવામાં આવે છે. ને આપડો એવો દેશ છે કે એ બ થીજ તહેવારો છે. એ ઉજાવે છે. કોઈ એવો તહેવાર નથી કે તે ઉજવતો નથી. આથી આપણને અલગ- અલગ તહેવારમાં અલગ-અલગ એવા અનુભવો કે પછી એન્જોય કરવાનું ને મજા માણવાની એવી બધી મજા મળે છે. તો મિત્રો તને ખબર જ હશે કે આજના સમયમાં આપડે અલગ-અલગ તહેવારો દન આ તહેવાર ના વખતે આપડે. અલગ-અલગ એની ઉજવણી કરતા હોય છે. ને આપડે કોઈ પણ તહેવારની ઉજવણી કરીએ તો આપણા જે વડીલો છે. કે પ પછી ઘરના જે મોટા સદસ્યો છે. એ પછી અલગ- અલગ પરંપરા હિસાબ થી એ લોકોની પૂજન કે દેવતા એવા અલગ-અલગ દેવતા તમણે પૂજન કરતા હોય છે ને પછી આપડે એ તહેવાર હણી પછી સારી રીતે ઉજવતા હોય છે. જે મિત્ર. જેમ કે આપણે મિત્ર વાત કરીએ હોળીની તો હોળી દરમિયાન આપણેે હોલિકાની પૂજા કરી એ છે દિવાળી ની વાત કરીએ તો આપડે મહાદેવ ની પૂજા કરે છે એ નવરાત્રી ની વાત કરીએ તો આપણેે એ મિત્ર માતાજીની પૂજા કરીએએ અંબા માતાની માતાજીની પૂજા કરીએ છીએ તો મિત્ર તમને ખબર હશે તે કે તમે અ કઈ કયા એવા તહેવારોમાં ખાસ કરીને અ જાઓ છો અને એ તહેવારોની અંદર તમને કેવી મજા આવે છે મિત્ર
ખુબ જ સરસ છે અને મિત્ર જે તમે કીધું એ ખુબ જ સરસ છે પરંતુ મિત્ર આપણો જે ભારત દેશ છે મિત્ર એ ભારત એક તહેવારોનો દેશ છે તહેવાર પ્રિય છે એ ભારતમાં મી મિત્ર જોવા જઈએ તો બધી જ જગ્યાએ બધી જ રાજ્યમાં બધા તહેવારો જોવામાં આવે છે અને એ પણ ખૂબ જ ધામધૂમ અને ઉલ્લાસથી થી ઉજવવામાં આવે છે. અને મિત્રો આપણે જોવા જએ જે ગુજરાતમાં ગુજરાતમાં મિત્ર જે આ નવરાત રાત્રી નો તહેવાર છે એ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે નવરાત તમા મિત્ર જે દાડિયા રમવા દેશ વિદેશથી લોકો હોય છે કારણ કે એ મિત્ર એવું છે. કેમ? એવું એવું છે કે મિત્રો એ આપણેે શીખવા પેલા તો શીખ તા હોય છે કેમ કે જે જો સ્ટેપ સ્ટેપ કેવા છે એના કઈ રીતે રમવાનું કેમ કારણ કે જે વિદેશના લોકો છે એ લોકોને થોડું સ્ટેપ પ્રમાણે ના આવડે પરંતુ બે ત્રણ દિવસ પછી એ લોકો શીખતા હોય છે અને તમે કીધું એ કે આપણે જે પણ ભારતનો જે પણ તહેવાર-તહેવાર છે એ ખૂબ જ મહત્વના તહેવાર છે અને એમાં દિવાળી દિવાળી એ ઉલ્લાસ અને પ્રકાશનો તહેવાર છે અને હાલમાં મે સમાચારમાં જોયું કે દિવાળીને જે યુને જેને લોકોની જે પેલી હેરિટેજ હેરિટેજ હોય છે. એમાં એનું સ્થાન મળેલું છે કારણ કે દિવાળીને આપણે એક તહેવારો તહેવાર માનીએ છીએ. પરંતુ એ એક ખુશીનો પર્વ છે. અને દિવાળી પછી ભાઈ બીજ આવે ઘણું બધ એવું હોય છે કે જે આપણને ખુબ જ આપણા જીવનમાં ઉલ્લાસ અને ઉલ્લાસ અને પ્રેમ લાવે છે. આપણે જોઈ નવરાત્રી નવરાત્રીમાં ભાઈ અને બહેન નો તહેવાર છે. એવા ઘણા બધા એ એવા તહેવાાર હશે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વના હોય છે અને તમે જે કીધું એ એક મને ખૂબ જ સરસ લાગ્યું. કારણ કે જે આપણો તહેવ-તહેવારો અને માન્યતા છે એ ઘણી બધી છે કારણ કે જ્યાં આપણે ગામડા વિસ્તારમાં જઈએ ત્યાં લોકો જે માવલી માતા હોય છે એ લોકોને માનતા હોય છે. અને એ લોકોનો જે બારસી નો તહેવાર આવતો છે એટલે કે દિવાળી પહેલાનો બે ત્રણ દિવસ પહેલાનો બારસી કરીને એટલે કે વાઘ બારસ કઈ એ ખૂબ જ મહત્વનો તહેવાર છે અને એ ગામડા વિસ્તારના જે પણ લોકો કે એ લોકો આવા જે પર્વ હોય છે એ લોકો એ ધામધૂમથી ઉજવતા હોય છે અને એ લોકો એટલા એમાં અંદર જતા હોય છે કે એ લોકોને ખુબ જ મજા આવે કારણ કે આ તહેવાર જ એવા હોય છે કે જે આનંદ અને ઉલ્લાસ લાવે અને આપણે જો મથુરા સાઈડ જઈ તો તે બાજુ તે બાજુ પણ ઘણા બધા એવા તહેવારો હોય છે જે ખુબ જ ધામધૂમથી હોળીનો તહેવાર ખુબ જ ઉલ્લાસ અને ધામધૂ તો જમાવે છે. એવા ઘણી જગ્યાએ આપણે જે મિત્ર જ્યાં હાલમાં આપણે જોવા જઈ કે સરહુલ ઉત્સવ એ ઝારખંડમાં ઉજવવામાં આવે, આ ખુબ જ આમ મહત્વનો ઉત્સવ છે મિત્ર અને ઘણા બધા મેળાઓ પણ છે. જે ખુબ જ મહત્વના મેળાઓ છે.
હા મિત્ર, તમારી વાત એકદમ છાચી છે, તમે માહિ તી આપી એ બદલ હાં ખૂબ જ સારું જેમ કે તમે મિત્ર કે તેમ અલગ અલગ જે રાજ્યો છે, એ અલગ અલગ તહેવાર માટે પ્રખ્યાત છે. જેમાં કીધું જે ગુજરાત છે તે મેળાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં જે લોકો છે એ ગરબા નાચવા માટે ખૂબ જ એવા વ્યાકુળ હોય છે ને જે લોકોને ગરબા કે એવું બધું આવડ એ લોકો અહ એનાસ સ્પેશિયલ ક્લાસીસ કરતા હોય છે. કે ગરબા કઈ રીતના નાચવા, ગરબા કેટલા પ્રકારના રમાય છે, એમાં કયા-કયા સ્ટેપ આવે. એ લોકો સ્પેશિયલી એ ક્લાસીસ કરરા જતા હોય છે. ને મિત્ર કીધું તે તમે અહ એ ગરબા કે પછી મેળાઓમાં બૂ મોટી સંખ્યામાં એવા લોકો ભેગા થાય છે. કારણ કે એ એવું માહોલ હોય છે કે જાણે કે બો બધા તા લોકો આવી ગયેલા હોય છે. એ ત્યાં જો વા નો કઈ અલગ જ નજારો છે. ને એવા બધા તહેવાર દરમિયાન, એવા બધા તહેવાર બીજા દેશમાં ઉજવતા નથી. આથી કરીને એ સમય દરમિયાન જે બીજા દેશના લોકો છે, એ પણ એ જોવા માટે આપણા દેશ માં આવતા હોય છે. ને એ લોકોને પણ આપણા દેશ માં જે તહેવાર ને કઈ રીતની ઉજવણી થાય છે. ને એ લોકો કઈ રીતના ઉજવે છે, ને કઈ રીતના એ લોકો પરંપ પરાવ કરે છે. કઈ રીતના પૂજન કરે છે, ને એ લોકો જોતા હોય એ-એ લોકોને પણ અહ બીજા દેશ ના જે લો કો આવે છે એ લોકો જોતા આવે છે. એ લોકોને પણ જોઈને કઈ અલગ જ શીખવાનું કે અહ આપણા અહ જે તહેવારોને અંદર ઇન્વોલ્વ થવાનું ને એ લોકોને ખુબજ મજા આવે છે. ને એ લોકો પણ આપણા દેશ પ્રતી કહી સીખી ને જતા હોય છે. તો મિત્ર તમે કીધું તેમ આપણા દેશમાં અલગ-અલગ જાતિના અલગ-અલગ એવા બધાજ જાતિના લોકો છે ને આપણા એવા દેશ છે કે ત્યાં બધા જ ધર્મોનું પાલન થાય છે. કોઈ ધર એવું મહત્વ આપવામાં આવ્યું નથી કે આજ ધર્મ આપણે પાળવો જોઈ. જે વાત મને ખૂબ જ ગમી. કારણ કે અમુક એવા દેશો છે, એમાં એવું કીધું છે કે ફરજિયાત તમારે આજ ધર્મ પાળવો છે બીજો ધર્મ કઈ પાળવો નથી. આપડણે આજ તહેવારો ઉજવવાનો છે. પણ આપણો એવો જે દેશ છે એ અલગ-અલગ ના બધા અહ જાતિના કે પછી અલગ-અલગ ધર્મ ના લોકો વચ્ચે છે. જેમાં તમે માની શકો કે હિન્દુ છે, ક્રિશ્ચિયન છે. અહ આ મુસ્લિમ છે. અલગ-અલગ એવા લોકો છે. પણ આપણેે બધા ભાઈને રહેન બનીને આપણે રેતા હોય છે. ને આપણને એવું કીધું ન થી કે તમે આ ધર્મમાં પણ આ ધર્મ છોડીને તમે આ ધર્મમાં પણ જઈ શ કો છો ને બધા એવા સારી રીતે ભીડી ને રેહેતા હોય છે. એ વાત મને ખૂબ જ ગયમી, કારણ કે આપણો દેશ એવો છે. કે તાં બ ધા ધર્મના તમને લોકો જોવા મળે છે. અને એ લોકો જે પણ ધર્મ્ માં આવે એ ધર્મ હિસાબે કે એ એનો કોઈ પન તહેવાર હોય એ તહેવાર આપણેે ઉજવીએ છે ને એ લોકોને એ તહેવાર અ પ્રત્યે મહત્વ આપતા હોય છે, મિત્ર તમને ખબર જ હશે કે આપણો એવો દેશ દે જે બધાં જ તહેવારો ઉજવે છે, એમાં અલગ અલગ તહેવારમાં અલગ અલગ ધર્મના લોકોનું મહત્વ હોય છે, એ લોકોની પરંપરાઓને એ લોકો કઈ રીતના એ પરંપરાઓનો માન્ય આપે છે, કઈ રીતના અલગ અલગ પરં પરા કઈ રીતના કર વાની કઈ રીતના એ લોકો ફોલો કરતા હોય છે, એ લોકોની જે પરંપરા છે, એ પહેલાના સમયથી આજ સુધી એ લોકો સાચવીને રાખેલી છે, કારણ કે એ જો સાચવીને નઈ રાખે તો એ પછી લુપ્ત થઈ જાય ને પછી આવનારી જે આપડે ભવિષ્યની પેઢી છે એ લોકોને કઈ ખબર પડતું નથી, કારણ કે આપડે જો પરંપરા સાચવીને રાખશું તો પછી આપડે પછી આગળ લઈ જશું. જેથી કરીને જે આપણી આવનારી પેઢી છે. એ લોકોને પણ આ અ સારી રીતે આપણે જે મજા કરતા છે આપણે જે સારી રીતે એવા રહેતા છે. અલગ-અલગ દિવસોમાં અલગ- અલગ મહિના માં કઈ રીતના તહેવાર આવે કઈ રીતના ઉજવવાનું એ બધું એ લોકોને પણ મળી રહે. કારણ કે આપણને મળે ને જે આપણે આવનારી પેઢી ને મળે ન મળે તો પછી કેવું જેવુ ચાલે. એથી કરીને આપડે આ લોકોની પરંપરા છે કે પછી જે પણ છે તે આપણેે ચાલુ રાખવી જોઈએ. જેથી કરીને એ લુપ્ત ના થાય નિ મિત્ર તમે તમારો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો આટલી બધી તમે સ્ટેપ બાય સ્ટેપ અમને માહિતી આપી કઈ રીતના બધું થાય ને એ બધું અમને કીધું તે માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે આપણે હાલના સમયમાં જોઈએ તો કોઈ આટલો બધો સમય આપતો નથી ને તમે મને સમય આયપો. તે બદલ હું તમારો હજી ફરીવાર ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ મિત્ર.